હલો ભાઈ કેમ છો?
જય શ્રી ક્રિષ્ણ એકદમ મજામાં, તમે કેમ છો?
હવે પણ એકદમ મજામાં અને હમણાં તો વેકેશન ચાલી રહ્યું હતું તો એમ મતલબ મા બધા ફ્રેન્ડ લોકોને ખૂબ જ બધે એવું ફોન ને એવું હુ કરી રહ્યો હતો, કારણ કે જ્યાં આપળે મતલબ નાનપણમાં જે વાતચીત બધા કરતા હતા ને જે ફર જતા હતા એ બધું મને ખુબ જ વધારે અમણે યાદ આવવા લાગ ગી રહ્યું હતું અને બાળપણમાં જે આપળે મજા કરેલી એ બધી મજા હમણાં આવતી નથી અને બાળપણ ની મજા જ મને તો ખુબ જ વધારે મજા કરેલી એજ સારું લાગેલું, હમણાં તો આપળે જે પણ કય કરીએ તો એટલી બધી કય આનંદ થતો નથી અને જો તમને મેં કહું તો બાળ પણ માં આપળે જયારે ક્રિકેટ ને એઉ રમતા હતા તો ત્યારે જે મજા આવતી હતી ત્યારે દસ-દસ રૂપિયાની આપળે જે મેચ લગાવતા હતા, તો ત્યારે જે મજા આવટી હતી દસ રૂપિયા લઈને તો તેટલી મજા જે આપળે હજાર રૂપિયા કમાયે તો પણ એટલી બધી મજા આવતી નથી, કારણ કે બાળપણની જે યાદો હતી તે મને ખુબ જ વધારે એવું મજા આવે છે અને યાદ કરું તેમ તેમ મને આનંદ થી એકમ આનંદ થઈ જાય છે અને આખો દિવસ બની જઈસ તેથી કરીને મેં તમને એજ વાતચીત કરવા માટે ફોન કર્યો હતો કે આપળે જે બાળપણની બધી યાદો છે એ બધી આપણને ખુબ જ વધારે આનંદ આપે છે અને બાળપણમાં જે આપળે મજા કરેલી એમાંજ બોજ મજા આવેલી અને હમળા. તો જે મતલબ મા કોલેજમાં બધા ફ્રેન્ડો બધા બન્યા છે પરંતુ તેમની સાથે પણ એટલી બધી મજા આવતી ન નથી કારણ કેયન જે આપળે બાળપણમાં મજા કરેલી એવી તો મજા નજ આવાની અને બાળપણમાં શું હતું કે એવું કઈ મગજમાં એવું ન હતું કે આપડે કઈક કરવું છે અને એટલું બધું એ એમ પ્રેશર ન હ તું અને એકદમ આરામથી આપળે રમતા અને ખાલી મતલબ મા તેની ઉપર જ પરફેક્ટ ધ્યાન રાખતા આજકાલમાં શું થઈ ગયું છે કે એકદમ પ્રેશ શર વધી ગયું છે બધાને કે, અ આપળે જીવનમાં શું કરશું અને આપળુ શું થશે, પૈસા કમાવીશું કે નહી એટલે જિમ્મેદારીસી બધી આવી જાય છે જેથી કરીને થોડીક તકલીફ તો અનુભવાય છે પરંતુ મારે એ જ કેવું છે કે આપડે એટલી બધી તકલીફ ન અનુભવવી જોઈએ અને ખુબ જ સારી રીતને એવું કામકાજ બધા કર્યા કરવા જોઈએ, તમારે શું કેવું બાબટ ઉપર.
અને જોવા જઈએ તો બાળપણ ની યાદો તો મને પણ આવે છે કારણ કે બાળપણમાં આપળે એટલી બધી મજા કરેલી અને એટલી બધી આપડે જે મજા કરેલી તે હજુ પણ મને યાદ આવે છે અને ખાસ કરીને શું છે કે બાળપણમાં આપળે તમને એ પણ યાદ સાથે સ્કૂલે ભણવા માટે પણ જતા હતા તો આપડે ચોમાસા ની રઋટુ છે તો મને યાદ આવ્યું કે આપ ચોમાસામાં જતા હતા ત્યારે એકબીજા પર પાણી છાંટા હતા અને એકબીજા પર રસ્તે આખા કપડા પણ ખ જતા હતા અને આપને ઘરે બી ઘણી બધી ગ પણ પડતી હતી પરંતુ ખુબ જ મજા આવતી હતી કારણ કે એ દિવોસો કઈ અલગ જ હતા અને એ દિવોસોમાં આપણે જે મજા કરેલી તે તો. મને હજુ પણ યાદ છે કે આપે એક વખત આપણે તમે જે જણાવ્યું કે દસ દસપને મેચ પણ આપી હતી અને હાલમાં શું છે દસ રૂપિયા બોલવા બહુ આસાન લાગે છે કે દસ જ રૂપિયા નો છે હવે તો કોઈ બી ખર્ચ કર. પણ ત્યારે જે જમાનો હતો એ દસ રૂપિયા આપને સો રૂપિયા બસો રૂપિયા બરાબર થતા હતા એટલે દસ રૂપિયા લાવવા પણ આપ ખુબ જ મુશ્કેલી પડતી હતી કારણ કે એક લોકો ઘરેથી આપણને ખાવા માટે પાંચ રૂપિયા કે બે રૂપિયા આપતા હતા તેમાંથી બી આપણે શું મેચ આપી દસ દસ રૂપિયા ની અને જો હારી ગયા એ દસ હતા તે પણ ગયા એટલે ખુબ જ ટેન્શન માં મુકાયા હતા અને હારજી તો થયા કરતી હતી ત્યારે. શું છે અમે લોકલ વાડીમાં જ બોલબટ પણ રમતા હતા એટલે બોલ બેટ રમવા પણ ખુબ જ મજા આવતી હતી. એકબીજાને મોલ પણ લાગી પડતો કોઈ વાર તો કઈ વાર નહીં પણ લાગતો એટલે ખુબ જ સારું મજા આવતી અને બાળકોણ માટે શું છે ઘણી બધી મેં પણ મજા કરી છે અને જોવા જઈએ. અમારે ત્યાં તો લખોટી ખુબ જ રમવામાં આવતી હતી અને પેલા શું છે હમણાં ઉનાળાના વેકેશનમાં લોકો વોટર પાર્ક છે પછી બરકસે જે રાઈડને એવી હોય છે. તેમાં ફરવા જાય છે પરંતુ જયારે અમારો સમય હતો ત્યારે ખાલી વેકેશન ઉનાળા ન ું નામ સંભળાય એટલે લોકોને એમ જ જોડ્યું પાના ને લખોટી બસ એજ અમારે છે ને. આખો દિવસ બેસીએ પાના અને લખોટી પાના અને લખોટી તેમાં ભી શું છે હ જી પરંતુ ખુબ જ મજા આવતી અને પાના પર તો લોકો રમતા જ હટાતા સાથે સાથે અમે ઘણા બધા જેમ કે ફટો છે પછી ડાયરેક્ટ આઉટ એમ કોને ઘણી બધી જે લોકો પણ રમતા હતા એટલે અમને બાળપણમાં તો ખુબ જ મજા આવી અને બધા જ બાળપણમાં. તો અને બાળપણ તો નહી ગમે પેલા શું હતું કે અમે કો ચતા હતા કે અમે પણ ક્યારે બા લોકોને જેમ ભને નોકરી કરતા અને ક્યાં પગાર લે કારણ કે પગાર એટલે કે પૈસા આવે તો જ આપણે કઈ ને કઈ કામ સરળતાથી કરી શકીએ છીએ તો જ આપણેે બધે કસર ફરવાની જોઈ શકીએ છીએ. પરંતુ હાલમાં શ છે અમે નોકરી જતા જઈ રહ્યા છીએ અરી પાસે પૈસા પણ છે પરંતુ અમે ફરવા માટે જ નથી અરી પાસે એ ટાઈમ જ નથી કે અમે બહાર ફડવા માટે જઈ શકીએ એટલે અમેરી મુસીબત માં છે પણ થોડું ઘણું ચાલે કરે છે અને બાળપણ ની જે યાદ છે તે હજુ પણ મનમાં. અને મને હજુ પણ યાદ છે કે દિવસો કેટલા સોનેરા એકદમ સોના સોના સાથે બી આપણે તુલના નહી કરી શકી એટ એ સારો ગણાતો હતો બાળપણ તમે પણ બાળપણમાં તમને જણાવ્યું કે લખોટી છે પછી ઘણી બધી જે કેરમ છે ફૂટબોલ છે એ બધી રમત તમે પણ રમી હશે ને
હા ભાઈ એ બધી રમત તો અમે ખુબ જ વધારે એવું રમેલી અને ખુબ જ વધારે એવી મજા પણ આવેલી. કારણ કે તે રમત બધી રમવામાં ખુબ જ વધારે મજા પણ આવતી હતી ને નાનપણ માટે બધી જ વસ્તુ મા ખુબ જ વધારે એવી મજા આવતી હતી એ કરી નાન પણ મેમે ખુબ જ વધારે એ રમ રમતા હતા પરંતુ હમણાં શું થઇ ગયું છે હમણાં રમવાનું ખુબ જ વધારે ઓછું થઈ ગયું છે અને બધા કેટલાક લોકો ક્રિકેટ રમમાં પણ હવે બહુ આવતા નથી કારણ કે પોરપોતાના કામમાં લાગી ગયા હ છે જેથી કરીને તેમને કઈ કઈ પણ નથી શકતા પરંતુ ત્યારે મતલબ આપણે ઘરે ઘરે બધાને જયારે બોલાવા જતા નાનપણમાં હતા અને બધાને બોલાવીને આપણે સાથે મળીને રમતા અને જે મતલબ પૈસા જીતા એનાથી પછી આપણે પાર્ટ. ને એવ બધું કરતા બધી મજા ક અલગ જ હોય છે અને જીતેલા પૈસાનું આપે જે ખાતાટ ખાટા હટાટી પણ ખુબ જ વધારે આનંદ લાવે છે અને જે મતલબ હ મ ઉેડી બધ પ્લાન બનાવીને આપે જે બધા પ્લાન કરતા હતા તો તેું પ્લેન પણ પણ આપણે હવે કરવું જોઈએ મારે એવું લાગે છે કારણ કે હમણાં તો વેકેશન પણ પડ્યું છે તો આપડે હમણાં એાદ ટ્રીપપ ગોઠવીએ અને ઘષે ફરવા જે હમણાં વરસાદનો મોસમ ચાલી રહ્યો છે તો એાદ જગ્યાએ ફરવા જઈએ એવું મેં કહું છું કારણ કે જો ફરવા જશું તો આપડે બધા મિત્ર મિત્ર સાથે ફરશું તો ખુબ જ મોઢારે મજા આવશે તો જેથી કરીને થોડુંક ફરવા જે એવું મેં કહી રહ્યું હત. તમને
હા તમારી વાર એકદમ સાચે છે અને ફરવાઠો લોકો એ જવું જ જોઈએ ફરવાઠ શું છે આપડી જે જૂની પુરાની યાદો છે તે તાજા થઈ જશે અને બાળપણ માટે આપણે ઘણી બધી દમલ કરતા કેમ સ્કૂલ પણ બંક માતા હતા એટલે કે સ્કૂલ ચાલુ હોય અને આપણે ઘરથી નીકળી જતા કે અમે સ્કૂલે જઈએ છીએ. પરંતુ આપ સ્કૂલમાં જતા નથી આપડે ક ફરવા જતા ક્યાં તો પછી આપડે કોઈ રાઈડમાં જમવા માટે બેસી જતા મોલમાં હોટલમાં એમ ઘણું બધી જગ્યા ફરવા જતા કેટલીક વાર તો આપડે ખુબ જ ધમણ કરતા હતા આપડે કેટલીક વાર શર ની જે ગાડી લઈને આવે છે તેમાં પણ આપે કોઈ વાર હોવા કાઢી મૂકતા કોઈ વાર પંચર પાડી મૂકતા કોઈ વાર આપડે શું જાત જા નવા નવામલ કરતા અને આપડે મજા લેતાાસવાની પરંતુ આજે અમને સમજ પડે કે કોઈની રિસ્પેક્ટ હોય છે તેને આપણેે ખલહોચાડવી ના જોઈએ આપણે બધા જ વ્યક્તિને રિસ્પેક્ટ કરવી જોઈએ પરંતુ ત્યારે શું અમે નાના હતા એટલે અમને એટલ બધી સમજ નહી પડતી હતી અને અમે શું છે લોકોની વાડીમાં અમારી બાજુ કેરી ખુબ જ લાગે છે તો અમે લોકોની વાડીમાં કેરી તોડવા માટે મળ જતા હતા અને એમાં પણ અમને ખુબ જ મજા આવતી હતી અને નાના હતા એટલે કોઈ વ્યક્તિ અમને કેરી પાડતા જોઈ તો પણ અમને વળતા ખાલી એટલે વધારે કઈ કરતા નહી અને અમે ખાસ કરીને જયારે અમે અયા અમારે જે નાની સ્કૂલ છે ત્યામે એક થી પાંચ ધોરણ વિતાવ્યું હતું તો એ દરમિયાન તો અમે શું છે કેરી ના જે ઝાડ છે તે અમારે સ્કૂલ ના પાછડી છે તો અમે ત્યાં જે એમ તો સ્કૂલમને શિક્ષકો દ્વારાને પ્રિન્સિપલ દ્વારા ના પાડવામાં આવેલી હતી કે ક્યારેય કોઈએ ટોળ્યું ન પણ અમેરી તોડતા હતા અનેમે સાથે સાથે ખીચડી જે બનાવેને શનિવાર ની ખાસ કરીને તો લાખોમાં એક છે અને આજ સુધી મને એવો ટેસ જ નથી આવ્યો કારણ કે અમે એક જ દિવસમાં પાંચ થી છ જણા બેસતા હતા જમવા માટે અને એ ટિફિન જે ડબ્બો આવે છે વેચવા માટે તે પણ અમે વેચતા હતા કારણ કે અમે વેચો તો અમર ભાગે ખીલી વધારે આવશે એક તો શનિવારે લોકો એ ટ બધા ખીચડી પ્રત્યે ખાવા માટે બાળકો તૈયાર હોય કે સૌમાં એકદમ સી ઓછી જ મકવા પડશે બધાનું પેટ ધરાય ર અને પેલા શું છે ખીચડીમાં જે જલજીીર આવે છે તે નાખીને ખાતા પછી કાંડાનો કચુંબર જાટું કરતા હતા આની દસમાં ઘણા બધા લોકો ખાતા હતા અને એ ધુમાલમને હજુ પણયા છે અને ખુબ જ મજા પણ આવે છે અને કેરી માટે તો અમને જણાવ્યું અમે ડરો ચોરી પણ કરતા હતા પછી અમને જેમ જેમ ખબર પ કે કેરી આપે નહી તોડવી જોઈએ કારણ કે ખેડૂત ન એક માત્ર આધાર એ કે કેરી અમુક ની કેરી હોય છે એટલે આપણેે અમે પછી કેરી તોડવાનું પણ બંધ કરીું શું તમે આવી કોઈ ઢોમલ કરી લ અને તમને જ્યારે તમે સ્કૂલમાં હતા તો તમને કયા દિવસે ભજન સારું લાગતું જેમ કે શનિવારે મને ખીચડી ગમતી તો શુક્રવારે ઢોકળી પછી બુધવારે પાઉભાજી જીને એવું બધ આવતું હતું તો તમને કયા વારે જમવાનું ખુબ જ સારું લાગતું હતું
હા ભાઈ અમારા સ્કૂલ માં પણ એવું પડું આવતું હતું અને તે શનિવારે ખીચડી આવ એ પણ ખુબ જ વધારે ગમટી હતી અને બીજું શું હતું કે મતલબ માં બુધવાર કે ગુરવાર એવું છે ને કોઈક વાર અમારા સ્કૂલ માં રસગુલ્લા પણ આવ રસગુલ્લા ત્યારે મેં ખુબ જારે મજા આવતી હતી અને ખુબ જ એમ ખાવાનું મન હતું અને કેટલીક વાર તો મારી સાથે એવો બના બની્યો હશે જેટલી વાર મતલબ સ્કૂલે મે નથી ગયું તો તે દિવસે મતલબ રસગુલ્લા એવું બધું લાવેલા હો અને એ બધું બહુ ખવું ખાધેલું હોય એટલે એ બધું મને કેતા અને ખુબ જ વધારે દુઃખ પણ લાગતું હતું પરંતુ શું કરી શકીએ હવે તો જેથી કરીને મતલબ માં આપણે અ તે બધું જોવું પડે અને તે બધી યાદો હમણાં પણ યાદ આવે છે. તો મારે તો બસ એજ કેવું છે કે એ બધા ધમાલ આપડે જે કરેલા એ બધા ધમાલ હવે છે ને હવે આપડા થી નથી કરાતા કારણ કે આપડે મોટા થઈ ગયા છે અને હવે આપણેે એવું બધું ન કરાય તેથી કરીને આપણે હવે એકદમ યોગ્ય રીતે જ રેવું પડે. અને સારી રીતના રેવું પડે તો મે તો એવું જ કેવું છે કે આપડે મતલબ બધા મિત્રો પાછા જે નાનપણમાં હતા સાથે ભણતા હતા બધા મિત્રો એ મળવા જોઈએ અને મળીને એકાદ દિવસે કઈ કરવું જોઈએ મારે તો એવું જ કેવું છે કારણ કે આપડે બો ઘણા ટાઈમ થી મળ્યા પણ નથી અને એખાદ દિવસે તો આપડે મળી શકીએ અને એખાદ રયવારે જો આપડે મળીએ તો બધાને મતલબ કામ પર બધા જતા હોય તો તે લોકને રજા જ હોય તો જેથી કરીને આપણને ખુબ જ વધારે એવું સારું પણ પડે એટલે બધા મળીશું તો આપડે જે બાળપણની યાદો સે તે ખુબ જ વધારે એવી તાજા થઈ શકે
હા સારું જયારે આપડે મળશું ત્યારે આપડે આ ઘણી બધી વાતો કરશું અને મે ખાસ કરીને તમને બાળપણમાં તો અમે શું છે કે કેરી ની તો ચોરી કરતા કરતા હતા હતા પરંતુ સાથે સાથે કોઈ વાર જે સર નો ફોન છે મોબાઈલ ફોન છે અથવા ગાડીની ચાવી છે તે પણ અમે કસે સંતાળી મુકતા હતા અને એમને કેતા નહીં હતા તો એમાં જે એ લોકો જયારે અમને હોમવર્ક આપતા હતા ત્યારે અમને એટલો બધો કંટાળ આવતો હતો તેથી અમે પણ એમને કંટાળવા માટે ઘણી બધા પ્રકારની કાર્ય કરતા હતા તો એ લોકો પણ ગુસ્સામાં આવી જતા અને અમે એમને જણાવતા જ નહી કે અમે ચાવી કા મુકી છે. એ લોકો ખુબ જ જગ્યા ઢો શોધવા માટે જાય અને બીજા કોઈ ક્લાસ માં જાય તો અમે તુરંત જઈને એ લોકો ના જે બેન્ચ હોય છે એ લોકો ન જે રૂમ હોય છે તેમાં જઈને મૂકી આવતા તા એટલે અમને પણ ખુબ જ મજા આવ હતી સારું ચાલો પાછા મળશું ત્યારે આપડે બાળપણ વિશે ખુબ જ ઘણી બધી વાત કરશું.
હા ભાઈ ચાલો મળીએ પાછા.
હા સા